હાલ મિત્રો.
હા બોલો.
અવાજ આવી રહ્યો છે?
હા.
શું કરે છે?
કઈ નથી આરામ.
હા મિત્ર તો મારું એ કહેવાનું છે કે ચાલ આજે આપણે ડિજિટલ પેમેન્ટ વિશે વાત કરીએ.
હા ચાલો.
હા તો મિત્રો મને થોડું જણાવશો ડિજિટલ પેમેન્ટ શું છે. શું નહી એના વિશે થોડી માહિતી આપશો?
હા. હું તમને ડિજિટલ પેમેન્ટ વ થોડું જેટલું છે. બેઝિક છે. એ તમને જણાવવા માંગી કે ડિજિટલ ચૂકવણી એ આપણે ભૌતિક નાણાંનો ઉપયોગ કરવો. કરિયા વિના જે આપડી ડિજિટલ માધ્યમ દ્વારા આપણે જે ચુકવણી કરીએ છીએ તેને ડિજિટલ ચુકવણી કહેવામાં આવે છે. જેમાં આપણે ભૌતિક આપણે નાણાંનો ઉપયોગ થતો નથી. એ ઇન્ટરનેટ માધ્યમથી આપણા ખાતામાંથી બીજાના ખાતામાં આપણેે જે નાણાના ફેરફાર કરીએ છીએ એની ડિજિટલ ચુકવણી કહેવામાં આવે છે. કારણ કે એમાં આપણે કે એમાં આપણે નાણાંની જરૂર ભૌતિક નાણાંની જરૂર પડતી નથી.
હા મિત્ર તમારી વાત સાચી છે. તો હજુ થોડું વધારે જણાવશો કઈ
હા. હું જણાવવા માંગીશ કે આપણે વધારે પડતું હ ભૌત ભૌતિક નાણાંનો ઉપયોગ થતો નથી ને એમાં આપણે મોબાઈલના માધ્યમથી ઓનલાઈનના માધ્યમથી આપણે - એકબીજા દ્વારા એકબીજાને નાણાની હેરફેર કરી શકીએ છે. ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ આપણા દેશમાંથી બીજા દેશમાં નાણા નાણાં હેરફેર કરવાની હોય એ પણ આપણે ડિજિટલ ચુકવણી દ્વારા કરી છે. જેમાં એમાં ઘણી ઘણી એવી ઘણી એ છે. તેના દ્વારા આપણે આપણે ડિજિટલ ચુકવણી કરીએ છીએ. તેમાં ગૂગલ પે પણ છે. દ્વારા આપણે આપણે એકબીજાને આપણે નાણાને હેરફેર કરી શકીએ આપણે એના ફોન ફોન નંબર દ્વારા પણ આપણે એકબીજાને પૈસાની હેરફેર કરી શકે. હમ્મ પરતી નાનાની જરૂર નથી. એ એમાં આપણા અઉન્ટમાં જે પૈસા હોય છે. એના મારફતે આપણે આપણા પૈસા બીજાના અઉન્ટમાં બીજાના અકાઉન્ટમાં આપણે પૈસા મોકલી મોકલી શકીએ છીએ જેથી ત્યાં ખોટી નાણાંની જરૂર પડતી નથી પરંતુ ત્યાં ત્યાં ડિજિટલ ચુકવણી થકી હોય છે ફોન નંબર ના માધ્યમથી યુપીઆઈ આઈડીથી પણ આપણે નાણા ની હેરફેર કરી શકીએ છીએ. યુપીઆઈ આઈડી થી અને આપણે ક્યુ આર કોડ મતલબ કે જે આજના ડિજિટલ માધ્યમમાં સ્કેનર તરીકે આવતો હોય છે જેના દ્વારા પણ આપણે સ્કેન કરી અને જે વ્યક્તિને આપણે નાણાં મોકલવાના હોય છે તેને આપણે સરળતાથી નાણાં મોકલી શકીએ છે. હવે, તમે કઈક કેવા માંગો છો?
હા મિત્રો જરૂર તમે જે કીધું તે તમારી વાત એકદમ સાચી છે. મારું એવું કહેવું છે કે મિત્ર કે ડિજિટલ પેમેન્ટ તમે કીધું તે સાચું જ છે તો ડિજિટલ પેમેન્ટના પણ ઘણા બધા પ્રકાર છે. જેમકે યુપીઆઈ મોબાઈલ બેંકિંગ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ક્યુ આર કોડ પેમેન્ટ, ઈન્ટરનેટ બેન્કિંગ એવું ઘણું બધું છે, જેના દ્વારા આપણે ડિજિટલ પેમેન્ટ કરી શકીએ છે. અન, જોઈએ તો ડિજિટલ પેમેન્ટના ઘણા બધા ફાયદા પણ છે. જેમ કે, રોકડ રાખવાની આપણા હાથમાં જરૂર નથી ચોવીસ કલાક પૈસા મોકલી શકાય છે, સમયની બચત થાય છે બિલ, રિચાર્જ, શોપિંગ એવું બધું સરળ બને છે દરેક ટ્રાન્ઝેક્શનને રોકોડો મળી રહે છે, એવુ ઘણા બધા ડિજિટલ પેમેન્ટના ફાયદા પણ છે. તેવી જ રીતે મિત્ર જોવા જઈએ તો ડિજિટલ પેમેન્ટના ઘણા બધા ગેરફાયદા પણ છે. જેમ કે ઇન્ટરનેટ અને મોબાઈલની જરૂર છે સાયબર ઓર ફ્રોડનો ખતરો રહી શકે છે, ઓટીપી અ થવા પિન શેર કરવાથી પૈસા ગુમાવી શકવાનો ભય રહેલો હોય છે એવું બધું ઘણા ફાયદા ગેરફાયદા પણ રહેલા છે. તો મિત્ર આપણે એના માટે સુરક્ષા માટેની સાવચેતી પણ રાખી શકીએ જેમ કે, આપણે જ આપડા ફોનમાંની ઓટીપી, યુપીઆઈ પિન અથવા પાસવર્ડ કોઈને આપવો ની જોઈએ અજાણી લિંક પર ક્લિક ની કરવું જોઈએ અને માત્ર વિશ્વસનીય એપનો ઉપયોગ કરવો જોઈએ પેસા મોકલતા પહેલા નામ અને નંબર ચકાસ જોઈએ, એવું બધું આપણે સાવચેતી અને સુરક્ષા રાખવી જોઈએ મિત્ર. અને આપડે ડિજિટલ પેમેન્ટ એટલે કે આપડે ખબર જ છે કે આપણે નાણાની લેવડ-દેવડ કરવાનું તે. તે તમે કીધું તેવું કે ઘણા બધી દૂર જગ જે દૂર આજ એક એક દેશમાંથી બીજા દેશમાં વ્યક્તિ હોય છતાં એકબીજાના ફોનમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ડિજિટલ પેમેન્ટ આપણે કરી શકીએ છીએ, જેમ કે તમે કીધું ફોન પે છે, પેટીએમ છે અ ફેમ પે છે ગૂગલ પે છે એવી ઘણી બધુ ડિજિટલ પેમેન્ટની સુવિધા આપણને બેંક બેંક અથવા આપણે મોબાઈલ આપડને આપતી જ હોય છે. એટલે એ જ આપણે અ જાણી જ શકીએ કે આપણને એ બધી આપણે ડિજિટલ પેમેન્ટ કરી આપે છે, નાણાની લેવડ-દેવડ કે ટ્રાન્ઝેક્શન એવી બધી કરી આપે છે. અને મિત્ર એનો ઉપયોગ જ ઉપયોગ જેવા કે, એને આપણે વીજળીનું બિલ ભરી શકીએ છે પાણીનો બિલ ભરી શકીએ છે, મોબાઈલનો બિલ ભરી શકીએ છે, ગેસ બિલ ભરી શકીએ છે. આપે એનું બીજું ઓનલાઈન ખરીદી માર્કેટ માંથી કરી શકીએ છ છેએ અને ટ્રેન ન ટિકિટ બુક કરી શકી છીએ વિમાનની ટટ કેમ ટિકિટ બુક કરી શકીએ છે શાળા અને કોલેજ ને એવી ફી ભરી શકીએ છ છે દુકાન કે હોટલ અને એવી રીતે બધી જગ્યા પર આપણે પેમેન્ટ કરી શકીએ છે. એવી બધી આપણે એના ફાયદા પણ જોઈ જોઈ રહ્યા છે, તો મિત્રો હજુ તમે એના વિશે મને થોડી હજુ વધારે માહિતી આપશો?
હા, હું તમને માહિતી આપવા માંગુ છું. કેમ કે તમે કીધું તેમ જ ઓનલાઈન માધ્યમ, ઇન્ટરનેટ ઈન્ટરનેટના માધ્યમથી આપણે જે બિલ અને વિવિધ આ નેટ નેટ બેંક કિંગ દ્વારા આપણે કરીએ છીએ એમાં આપણે ઘણો ટૂંકા સમયમાં આપણે નાના હેરફેર કરી શકીએી કેમ કે તમે કીધું તેમજ એમાં ભૌતિક નાનાની જરૂર પડતી નથી કેમ કે એને સચને સાચનને જાણવાનું એ કે ચોરાઈ જવાનો એક અધિકારી્ય મુશ્કેલ હોત અતિ મુશ્કેલ થતું હોય છે જેના કારણે ઇન્ટરનેટ બેન્કિંગ ક્યું એના લીધે સરળ પણ છે એ તમે કીધું કે એને એના ગેરફાયદા પણ છે એનામાં છેતરપિંડી પણ શક્ય છે પણ તમે કીધું કેમ કે એમાં આપણે જો એક વ્યક્તિને લીે બીજા વ્યક્તિને નાનાની ફેરફેર કરતી હોય તો આપણે કેટલા બી દૂર દૂર દૂર દૂર હોય વ્યક્તિને આપણે નામાં મોકલવાના હોય તે વક્તિ દૂર હોય તો આપણે એને જઈને જ જને નાણાં આપવા કરતા આપણે ઓનલાઈન ઓનલાઈન નેટ બેંકિંગ દ્વારા આપ આપણે એને નાના નાના આપી શકીએ છે જેના કારણે એમાં આપણ ટાઈમ પણ બચે છે અને આપણું જે ભાડું હોય એ પણ બચતું હોય નેટ બેંકિંગ દ્વારા આપણને ખુબ જ ફાયદા પણંધ થ હોય છે કારણ કે એમાં આપણો સમય પણ વધચતો હોય છે અને સારી રીતે આપણે એમાં
સારી છે એમાં આપડે આજના સમયમાં આગળ પણ વધી રહ્યા કારણ કે તમે કીધું કે હોટેલ હોય કે પછી શાળાઓ ના બિલ કોલેજો ના બિલ. કે ટિકિંગ ટિકિટ બુક કરવી. તે નેટબેંકિંગના કારણ નેટબેકિંગના ડિજિટલ ચુકવણીના કારણે ઘણું સરળ બન્યું છે કેમ કે આજના સમયમાં ઘણા એવા વ્યક્તિઓ ઘણા કામમાં હોય એ લોકોને તાત્કાલિક કઈ પણ જગ્યાએ જેવું હોય તો ડિજિટલ ચૂક ચુકવણીના માધ્યમથી ઘણી એવી એપ હોય છે. જેમાં આપણે ટ્રેન હોય કે એરોપ્લેન હોય કે બસની ટિકિટ હોય. આપણે એને બુક બુકિંગ કરવાનું હોય તો આપણે તાત્કાલિક ડિજિટલ ડિજિટલ ચૂકવણી દ્વારા કરી શકીએ. તે કારને ડિજિટલ ડિજિટલ બિલ ડિજિટલ માધ્યમ દ્વારા કોઈના કોઈ લાઈટ બિલ કે એવું આપણે સરળતાથી ભરી શકીએ છે. હવે મિત્રો મેં તો મારા કઈક મેં તો વધારે જાણતું નથી. ડિજિટલ ચૂક ચૂકવણી વિશે તો હવે તમે થોડું વધારે કહેવા માંગો છો.
હા મિત્ર જરૂર. તમે જે કીધું તે અને હું પણ અગાડી જે બોલી ગયો તે વાત પણ બનેની સાચી છે તો હજુ એના કરતા થોડું વધારે જ કહેવા કેવા જાય તો. અ ડિજિટલ પેમેન્ટ આપણને ચોવીસ કલાક આપણને ઉપયોગ થાય જ છે. અને આપણે સમય અને બચ આપણે સમયમાં પણ બચત કરે છે. અને બીજું બધું આપણે ચોરી કે નકલી નોટો જોખમમાં પણ ઘટાડો કરે છે એવી રીતે
ઘણી બધી જે જગ્યા આપણને ડિજિટલ પેમેન્ટ કામ આવે છે. આપડેને જોવા જાઈએ તો ડીજિટલ પેમેન્ટ ઘણી બધી જગ્યા એ કામ આવે છે જેમ કે આપણે અ બગાડી જોજ ગયા જોજ ગયા કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન એવી તો ઈ બહુ ઘણી બધી દૂર દૂર જગ્યાથી ટ્રાન્ઝેક્શન એવી ઘણી બધી જગ્યા એ કામ આવે જ છે. અને એ હાલના સમયમાં ખૂબ જ ઉપયોગી છે કેમકે આપણે ક્રાઈમથી બ સાયબર ક્રાઈમથી બચવા માટે કે પછી હાથમાં રોકડ હોય તો એનાથી ચોરી થવાના ભયથી બચવા માટે આપણે ડિજિટલ પેમેન્ટ ખૂબ જ જરૂરી છે તો મિત્રો તમારો ખુબ ખુબ આભાર મારો સહકાર સા સાથ આપવા માટે તો થેન્ક યુ.